હ ભાઈ કેમ છો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
હા ભાઈ બસ મજામાં અને તમને ખબર જ છે કે હમણાં વરસાદની મોસમ ચાલી રહી છે તો મેટ્રો અમરે જસ ગરમ ગરમ ચા અને સાથે મિકશ ના થેપલા ખાધા કારણ કે તમને ખબર છે ગુજરાતીઓની વાનગીમાં મેશનાપલા એક ગાણા પ્રસિદ્ધ હોય છે તોમે તો ચોમાસામાં કેમ પણ જયારે વરસાદ આવે તો મેસીના ઠેપલા કે તો પછી પાત્રા જે આપણી ગુજરાતીઓની ફેમસ ડીશ છે તો મેં તો ખાવાનું ઘણું પસંદ કરું છું તમે કઈ આવી કે તમને ગુજરાતી વાનગીઓ તમને જે ખાવામાં ખુબ પ્રિય હોય તો તમે કવો નહી
હા સાચી વાત જેમ કે આપડા ગુજરાતમાં સૌ પ્રથમ થાળીઓ મળે છે જે આપડા ગુજરાતમાં જ નહી ઓલ ઓવર ઇન્ડિયા કે બહાર બી બહ જ ફેમસ છે તો તમે કીધું છે એ વાનગીઓ જેમ કે કશે ભી ગુજરાતી થાળી ખાવા જાવ તો સેવ ટમેટાટો સેવ ટાટા ન શાક તો હોય જ હોય જ ને ભખરી રોટલો છે આપડામાં જે કહેવાય છે સવટનું શાક છાસ. એવું બધું તો કોમન મળી જ જાય છે તમે કશે બી ખાવા ગયો છો. એવું કય બીજી શાક છે જે તમે ખાધ્યું છે ગુજરાતી થાળીમાં
હા ભાઈ તમે કું ટાઈમ ક તો મને ખુબ જ ગમે છે તે તેમાં ટામેટા અને સેવથી બનતું આ શાક હોય છે અને મેં તમને જે પાત્રળા વિશે કીધું એ પાત્રળ આપણે અળવીના પાંદડા અને ચણા નો લોટ દ્વારા બનાવવામાં આવે છે તેની એકનો ઉપર એક લેયર એટલે કે ગોળ ગોળ વિઠળને બનાવવામાં આવે છે અને મને મીઠી ના ગોટા એ પણ મને ખુબ પ્રિય છે. અમે તમારા ફેમિલી સાથે તમે ત્યારે ખારેલ બાજુ જઈએ છેી ત્યાં મેીઠીના ગોટા કે ભજા જે પણ કહીએ. તો ત્યાં ઘણા ફેમસ છે. તો મેં તો મારી ફેમિલી સાથે ઘણી વાર ત ખાવા જામ છું અને ચઈ સાથે એને ખાવાની કઈ અલગ જ મજા હોય છે. તમે તમને બીજું ખબર છે. કે આપણા ગુજરાતીઓ નાસ્તામાં સૌથી વધારે પસંદ કરીએ છે, આ નાસ્તો સાથે તો ગાંઠિયા અને ફાફડા જલેબી તો મને, તો આ ખુબ જ પ્રિય છે તમે કઈ આવી રીતના નાસ્તામાં કઈ ખાવો છો.
હા ખાવા છો જેમ કે આપડા ગુજરાતીમાં છે ફેમસ છે, ખમણ ઢોકળા અ ખમણ ઢોકળા તમને ખબર જ હશે કેટલું ફેમસ છે, જે અ મેદાથી મેદાથી ને લોટથી બને છે, જે ખાવામા અ ખુબ જ સિમ્પલ છે એના ઉપર સેવ ને રાય રાય થી એને જરાક વઘાર કર વઘર કરેલો હોય. અ ને તમને બી ખબર હશે, આપડા ગુજરાતમા ખમણ ઢોકળા એટલે કેટલું ફેમસ છે. એવીી કઈ બીજું કઈ તમે ડીશ ખાધી હોય, ગુજરાતી શ એવું કઈ તમે જણાવી શકો
હા, ભાઈ તમે કીડો ટમ કમન ટોલા તે જ રીતે મેં ખાંડવી ખાધી હતી અને ખાંડવી. પણ આપણે તમે ગી ટુ ટાઈમ એમાં બેસન અને છાસ માંથી, બનેલી પાથળી અને ગોલ લપેટીને આવી ના બનાવવામાં આવે છે, એમાં પણ ડાયનો વગર કરવામાં આવે છે, અને તમે કેટું ટાઈમ, ખમન ઠોકરા તો ખમણ ખમણ તો આપણે ચણાનો લોટ નો બનાવવામાં આવે છે, અને તે ખુબ સોફ્ટ હોય છે. તે આપણે સાદા પણ ખાઈ શકીએ છેએ, ખમણ અને વગરેલા ખમણ પણ ખાઈ શકીએ છીએ આ રીતે બે ટાઈપ ના ખમણ હોય છે, આપણા ગુજરાતીઓમાં અને ઢોકળા, પણ ચણાનો લોટ અને ડાળના અ એ રીતના કઈ બનાવવામાં આવે છે, મને પ્રોપર નોલેજ તો નથી પણ એ રીતના કઈ બનાવવામાં આવે છે. અને આપડે, જેમ અ ખાવાનો મુખ્ય વાનગી એમ કે મેઈન કોર્સ તો ગુજરાતીઓમાં ગુજરાતી ઘડી એ તો મને ખૂબ પ્રિય હોય છે, કારણ કે ગુજરાતી કરમ અને પીવાનું ખૂબ ગમે છે, એ દહીં અને બેસન થી બનતી મીઠી અને એટલે કે ખાતી મીંથી કરી હોય છે, તો મેં તો ગુજરાતી કી પીવો છો અને મારા ફેમિલી માં પણ બધાને પીવાનું ગમે જ છે. તો તમને કઈ આવી કઈ આમ મેન કોર્સમાં કઈ ગુજરાતીઓમાં વાનગી ગમતી, હોય તો
હ તમને ખબર જ છે, જેમ કે મોન કોુશની તમે વાતો કરો છો. કે આપડણે પેલા ભી વાત કરીજુ, ક શાક સેવ ટટેમાટા નું શાક ને આપણા પ્રખ્યાત આપણા ગુજરાતમાં જે વધારે મળે વધારે જ મળે જેમ, કે આપણા ગુજરાતમાં જે શાક અવેલેબલ ર બાર તમને મળે જે શાક છે, ભરેલા રીંગણા તમને બી ખબર જ હશે ભરેલા રીંગણા જે આપડા ગુજરાતમાં જ મળે છે, કશે ભી તમે બહાર જાશો ગુજરાતી થાળીમા નઈ મળે તમે બી ખ ખર હશે, ભણેલા રીમણા
હા ભાઈ મને તો બરે રીંગાણ નું શાક ગમે જ છે, અને બીજું તો તમને ખબર છે, કે દાળ ઢોકળી એ તો મને ખુબ જ પ્રિય છે કારણ કે જયારે કઈ પણ આમ ખાવાની ઈચ્છા ના હોય તો ત્યારે દાળઢુકડી એમ ક તો મને તો ખુબ પ્રિય છે. કેમ કે દાળ ઢોકડી દાળ માં ઘઉંની ઢોકરી ને ઉમેરીને બનાવવામાં આવે છે, અને તે ખુબ મજા મજાથી અમે ખાઉં છુ, અને તમને કીધુ-કીધુ તે કે આપણે ગુજરાતીઓમાં સૌથી ફેમસ અને હળવો ખોરાક હોય. તો ખીચડી કારણ કે ખીચડી એવું ખોરાક છે, કે જે સરળ થી પચી જાય છે અને બધા જ વ્યક્તિઓ ખાવાનું પસંદ કરે છે. કારણ કે કઈ પણ આમાં બસ આપણા ફેમિલી સાથે ગયા હોય તા તો પછી કઈ પણ આપણો પ્રસંગ હોય જેમ કે ગણેશ ચતુર્થી કેવું તેમાં પણ લોકો ખીચડી કઢી બનાવે જ છે અને ડોક્ટર પણ સજેસ્ટ કરે છે કે તમે બીમાર હોવ ત્યારે તમે ખીચડી કરી જ ખાવ કારણ કે એ આપણા શરીર માટે ખૂબ સારું અને સ્વાસ્થ્ય માટે સારો ખોરાક છે. તો ખીચડટો ચોખા અને ડાનની ખીચડી એવી રીતના કઈ બનાવવામાં આવે છે મગની ડાાનની હોય છે. તો મને તો ખુબ ગમે છે તમને કઈ આ ગુજરાતી ડિશમાં જેમ કે કોઈ મીઠાઈમાં કઈ એ તમને ગમતો હોય તો તે વાનગી?
હા તમને ખબર જ છે જેમ કે આપડા અ ગુજરાતમાં ગુજરાતી કોસે ભી લગ્ન પ્રસંગ હોય ત્યા અ મોહનથાળ તમને ખબર છે મોહનથાળ એક મીઠાઈ જ છે જે આપણા લગ્ન પ્રસંગ કે કશે બી ગુજરાત માં કઈ બી પ્રસંગ હોય તા મોહનથાડ તો હોય જ ને મોહનદાળ સાથે-સાથે શ્રીખંડ જે આપડા ગુજરાતમાં બસ પ્રખ્યાત છે. શ્રીખંડને મોહનટાળ તમે કોઈ દિવસ કધો છે કશે બી?
હા ભાઈ ગુજરાતી લગ્ન માં શીખર ના મોન થઠાણ ના હોય તેવી વાતો જ ન હોય અને લોકોને ખૂબ પસંદ હોય છે કારણ કે એ બધું ખાવાનું હોય છે જેમ કે હ વેગણ બટેકા નું શાક અને આ બધું. તે પણ ગુજરાતી થળીમાં ગુજરાતી વાનગી કહેવાય છે. કારણ કે વાકણ બત્રિકા ન શાક ખુબ પ્રિય હોય છે, લોકો લગ્ન પ્રસંગમાં એ જ રાખે છે. અને તમે કીધું છે મોહનથાળ મોનથાળ તો ચણા ન લોટ અને ઘીઠથી બનાવવામાં આવે છે. અને આ મીઠાઈ તો ખુબ પ્રિય જ હોય છે બધા જ વ્યક્તિઓ ખાય છે. અને બીજું તમે કીધું છે એમ તે મીઠાઈ માં બાસુંડી એ પણ મન તો ખુબ પ્રિય છે. આપણ ગુજરાતી વાનગી હોય છે. તે બાસુંડી બધા જ વ્યક્તિઓ નથી રાખતા જે અમીર અમીર વ્યક્તિઓ હોય છે તે જ પોતાના લગ્ન પ્રસંગમાં રાખે છે. હા બાસુંડી ખૂબ ફેમસ અને ગુજરાતી ડિશ જે આપણા ગુજરાતમાં ઘણી પ્રખ્યાત છે, અને જલેબી પણ મને ખુબ જ ગમે છે. અને તમને ખબર હશે કે કઈ પણ પ્રસંગ લગ્ન પ્રસંગ હોય કા તો કોઈ સુપ્રસંગ હોય તો આપણા અહીયાં સૌથી કોમન વસ્તુ એમ ક તો લેપ્સી. લાપ્સી તો ફાડા અને ઘી માંથી બનતી ઘણી સારી એમ સ્વીટ મીઠાઈ એમ ક તો ચાલે. એ મને તો ખુબ પ્રિય જ છે. તમને આવી કોઈ બીજી ગુજરાતી વાનગી વિશે ખબર છે?
હા જેમકે તમે કીધું કે લગ્ન પ્રસંગમાં જે બધી વાતો કરી આપડે જે વાનગી મળે છે એના વિષય આપડા એના સિવાય આપણા ગુજરાત ન ફેમસ ઉબડિયો જે ઠંડીના સમયથી મળે છે. તને એકબર ઉડે કેવી રીત મને માટલામાં બને જે વધારે ફેમસ તો આપણા વલસાડ નું જ છે. ડુંગરી સાઈડ નું તમને બી ખબર જ હશે જે માટલામાં બનાવે આગ સળગાઈની અંદર બટેકા, બટેકા હોય, પાપડી હોય પાપકોન હોય મ અલગ અલગ રીતેના મસાલા હોય. એ નોનવેજમાં બી બનાવી શકીએ આપણે એમ બનવ હોય તો. તમને ખબર હશે આપણા ગુજરાતના વલસાડમાં જ બહુ જ ફેમસ છે. તો તમે કોઈ દિવસ આ ઉઊભાું ટેસ્ટ કર્યું છે.
હા ભાઈ તમે કીજું તેમમ કે અંબડીઓ તે આપણા વલસાડમાં સૌથી વધારે ગુજરાતમાં ફેમસ એમ કે વલસાડમાં જ છે. અને ઘણા બધા મુંબઈ સાઈડ અને બીજી બધું બહારની કન્ટ્રી થી આવીને આપણા વલસાડમાં સ્પેશિયલ ઉંબાડિયું ખાવા આવે છે અને ઉંબાડયું તો વલસાડ ઉંબરયું એમ કે ચાલે કારણ કે આ ઘણું ફેમસ હોય છે અને ઉંબરિયુંમાં તો આપડણે તમે કીધું છે એમ કે નોનવેજ માં પણ બનાવવા આવે છે. તો એ પણ ખુબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. જે આપણે બધા જ આનંદ છે અને મોજ મસ્તીથી ખાય છે અને તેમાં ઉંબડીઓમાં. તો પેલી જે લીલી ચટણી હોય છે તેનો કોઈ અલગ જ પ્રકારનો મજા હોય છે. ઉુંંબાણીઓ ચટણી વગર ખાવાની તો મજા જ ના આવે કેટલાક બધા લોકો હોય છે. જે એમ જ પણ ઉબળિયો ખાય છે અને ચોખાનો રોટલો. જે આદિવાસી રોટલા જોુડિયાપુડા કહેવામાં આવે છે તેના સાથે પણ. ખાવાને પસંદ કરે છે મ તો ખુબ જ આ બધું વસ્તુ ગમે છે. અને તમને ખબર હશે કે અંબણી જેવું જે ગુજરાતી લગ્ન પસંદ માં. જે શાક હોય તે ઊંધિયું ઊંધયું પણ આવી રીતના જ બધી. મિક્સ વેજીિટેબલ નું શાક બનાવવામાં આવે છે. અને મોસ્ટ ઓફલી ગુજરાતીની. લગ્ન પ્રસંગ માં આ શાખ હોય જ છે અને. ઘણા બધા વ્યક્તિઓ આ પોતાના ઘરે પણ બનાવે છે તમે ઊંધિર નું શાક ક્યારે ખાધું હતું.
હા ઊંધીર નું શાક તો અમારા ઘરે પણ બને છે ને પ લગ્ન પ્રથમમાં બી. બને છે જેમાં જે. અ ઊંધિયયોમાં અલગ જાત અલગ અલગ જાતિને અ વેજિટેબલ્સ હોય છે ને એમાં ભજીયા પણ હોય છે મેથીના જે. એમાં સૌ. ફેવરેટ હોય ઉંબડી તો મને મે ભજ હોય મેના તેજ લાગે છે.. ને આપડે આ બધી વાતો કરી ર જ છે તો આપડણે. એ થેપલા ને તો નહી ભૂલી શકીએ જે આપડા. ગુજરાત નું સૌથી ફેમસ ને સૌથી પ્રખ્યાત હોય તો ચાલે. કેમ કે ગુજરાતીઓની પહેચાાન થેપલાતી પડે છે તમને બી ખબર જ હશે. કે થેપલા તો બહ જ ખાવામાં ભી. સારા ને આખા ગુજરાતીઓ ના નાસ્તો એમ કેટો ચાલે છે. બનાવી બી એકદમ ઈઝીલી રીતે રે. ને પ્રિઝો બી સારી રીતે કે પાંચ છ દિવસ સુધી બી બગડે નહી. આપડા ગુજરાત થી કેવ ઇન્ડિયા થી બધા. બાર બહાર લઈ જાય કે કેમ કે એ એવી. અ વાનગી છે જે બહ જ સારી લાગે ને આપડા ગુજરાત. ની પહેચાન છે થેપલા તમે બી થેપલા ખતાા જ હશે.
હા ભાઈ મને તો ઠેપલા ખુબ જ પ્રિય છે. અને અમે તો ક બી ટ્રાવેલ ક પણ ફરવાનું એવું જઈએ. તો મારા ફેમિલી વાળા ઠેપલાઓ તો બને જ લે છે અને. કેમ કે મારી ફૂઈ ક તો માસી કતો મામા કોઈ પણ આવે છે તો ત્યારે પણ મારી મમ્મી બનાવે જ છે અને એ લોકો પણ બનાવીને લાવે છે. કારણ કે બધાના ઘરે અલગ અલગ પ્રકારનો ટેસ્ટ હોય છે અને. બધ જ થેપલાઓ તો સારા લાગે છે થેપલા આમ કઈ પણ આપણાને ખાવાનું. ખાવાની ઈચ્છા ન હોય પરંતુ થેપલા આપડા સ્મને મૂકી દે તો બધા જ ખાય છે અને તમને ખબર જ છે કે વિદેશોમાં પણ આપણી ગુજરાતી ડીશ ઘણી ફેમસ છે. તો આપણે તો આવી રીતના ગુજરાતી ડડીશ ખાવાનું અને બીજા બધાને પણ. પેલા કરવાના કે આપણે ગુજરાતી ડિશ પણ આવી રીતના આગળ વધવાની. કારણ કે ગુજરાતીઓની સાન જ ગુજરાતી ડીશ હોય છે. તો સારું ભાઈ આપણે મળીએ આગળ પણ આવી રીતના ઘણી બધી ગુજરાતી વાનગીઓ વિશે ઘણી બધી વાતો.
સારું ભાઈ સારું.